હલો.
હા કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં છું આજે કઈક તમને પૂછવું હતું એના માટે મેં તમને કોલ કર્યો.
હા બોલો ને શું વાત કરવી છે.
એટલે મેં કીધું આ છોકરાઓનું આજકાલ બધું આ પેપરમાં ને આવે છે તો આ પ્રાાઈવેટ કોલેજોમાં અને એમાં એડમિશન લેવાય કે પછી આપડે કેવી રીતે કા ની કારકિર્દી આગળ વધારવી જોઈએ તમને શું લાગે છે.
ના ના જો તમને સાચી વાત કવ હવે શિક્ષણ છે ને ઓડ રેડી બધી રીતે એ લોકો બિઝનેસ બનાવી દીધો છે. જેમ જેમ તમે શિક્ષણમાં જોશો નર્સરીથી તમે જુઓ અત્યારે નાના બાળકોને પ્લે ગ્રુપમાં તમે એડમિશન લેવા જશો ને તો બી પચાસ હજાર થી તો એની ફી ચાલુ થાય છે. જયારે લોકો એની જગ્યા કઈ કરાવતા જ નથી રમાડે નાસ્તો કરાવેને પછી ઘર મુકી દે પણ આજના પેરન્સ એમની પાસે એટલો ટાઈમ જ નથી. કે એમને ઘરે કરાઈ શકે એટલે મોસ્ટલી એ લોકો શું પૈસા આપી ને ત્યાં કરી દે છે. હવે તમે નર્સરીનું વિચારીને મને કહો કે તમને શું લાગે છે.
ના એ તમારી વાત એકદમ સાચી છે કારણ કે એવા ઘણા બધા દાખલા છે મારી આજુબાજુ કે એ લોકો એમના છોકરાને એવી સ્કૂલોમાં અને એવા પ્લે ગ્રુપમાં મૂક્યા છે અ બીજા એક મારા ઓળખીતા જ છે એક પેરેન્ટ છે તો મેં એમની છોકરી છોકરીને પૂછ્યું કે તમે કઈ સ્કૂલમાં એનું એડમિશન લીધું ને શું તો એક ક્યાં સ્કૂલમાં લીધું છે અને એની ફીસ મેં પૂછી તો મને કે મહિને બે લાખ રૂપ એટલે મને બહુ નવાઈ લાગી મેં કીધું કેમ બે લાખ રૂપિયા એવું તો શું શું કરાવે છે એમાં. તો કે બધું જ હોય સંગીતના ક્લાસ હોય ને ડાન્સના ક્લાસ હોય ને સ્વિમિ મીંગ હોયને ઘોડે સવારી હોય ને અ પણ મેં તું એક છોકરું બધી વસ્તુ તો એક સાથે નથી શીખવાનું ને તો એના કરતા તો તમે ખાલી ભણવા માટે છોકરાઓને સ્કૂલમાં મૂકો અને પછી જેમાં એને રસ હોય જે વસ્તુ એને શીખવી હોય એના માટે તમે મેં અલગ ક્લાસીસ કરો. એના માટે સ્કૂલવાળા ને આટલી બધી ફી આપણે સુકામ આપવાની.
તમારી વાત એકદમ સાચી છે. જો અત્યારના પેરેન્ટ્સનુ શું છે કે મારું બાળક દરેક માં હોશિયાર થઈ જાય. એને આય આવડતું હોવું જોઈએ એને સિંગિંગ આવડતું હોવું જોઈએ. એને સ્વિમિંગ આવડતું હોવું જોઈએ ભલે એના છોકરાને નાનામાં નાની પોયમ ભી ગાતા ના આવડતી હોય તો એ લોકો એને સંગીત ક્લાસ માં મૂકી દેશે અને પૈસા ભરસે. પેરેન્ટ્સે ખરી રીતે તો પહેલા એને એનું બાળપણ માણવા દેવું જોઈએ. એને પછી ધીમે-ધીમે એની સ્કીલ જોવી જોઈએ કે ભાઈ એને સેમા રસ છે એ કઈ ટાઈપની એક્ટિવિટી કરે છે. એને સ્કૂલમાં સેમાં વધારે માર્ક્સ આવે છે પછી જો પેરેન્ટ એની એક્ટિવિટી અલગથી કરાવે અને પૂરતું ધ્યાન આપે તો એ લોકોનુ એનું ફ્યુચર ફયુચર બને પણ ના અત્યારના પેરેન્ટ્સને તો શું છે કે મારા બાળકને બધું જ આવડતું હોવું જોઈએ એવુ ચાર જો તમારા ઘરે કોઈ ચાર મહેમાન આવશે ને તો તરત કેશે બેટા ઓલું ગાયને બતાવતો ભલે બાળકને ગમતું હોય કે ના ગમતું તો એ લોકો એને એક સો પીસ બનાવી દેશે મારા ખ્યાલ થી તો સ્કૂલમાં એક જ એક એક્ટિવિટી કરાવવી જોઈએ બાકી દરેક પેરેન્ટ્સ પોતાના બાળકને જે ગમતું હોય એ એ પ્રમાણે અલગ કરાવે તો એમાં એ માસ્ટર બનવાનો જ છે.
હા હું પણ એજ કઉ છું અને સાથે શું છે કે આજકાલના મા બાપને કેવું છે. કે છોકરું એક મિનિટ પણ પોતાની રીતે કઈક કરે કે એને ગમતું કામ કરે એવું એ લોક એ લોકા અ ઈચ્છતા જ નથી કે માની લો કે બે અઢી વાગે સ્કૂલથી આવે. પછી એના કોઈ સ્વિમિંગના ક્લાસ હોય કે કોઈના ક્રિકેટ કોચિંગ હોય ને એ પતે પછી એના ડ્રોઈંગ ક્લાસ હોય પછી એના ટ્યુશન હોય એમ કરી કરીને રાત રાત પડી જાય અને જમે રાત્રે છોકરું ત્યાં તો એટલું થાકી ગયું હોય ને. કે તરત પછી એનું જે હોમવર્ક કરવાનું હોય કે આ તે કરવાનું હોય કરીને સુઈ જાય. પણ મને એવું લાગે છે કે છોકરાઓને થોડુંક રમવાનો પોતાની રીતે રમવાનો કે પોતાની સોસાયટીમાં કે નીચે રમવાનો અને એવી રીતે પણ ટાઈમ આપવો જોઈએ જે આજ આજકાલના મા બાપ સમજતા જ નથી. આ ક્લાસમાંથી આ ક્લાસમાં અને આ ક્લાસમાંથી આ ક્લાસમાં મૂક્યાં જ કરે અને એમાં છોકરાને જે પોતાની રીતે એની પ્રગતિ થવી જોઈએ ને એ નથી થતી હોતી. કારણ કે છોકરાને પોતાની રીતે કઈ કરવાનો પોત તને મનગમતી પ્રવૃત્તિ કરવાનો તો ટાઈમ જ ના મળે.
જો હું તમને હમણાં જ એક તાજો દાખલો આપું આજે જ હું ન્યુઝપેપર વાંચતી દીદી તમે ચલો નર્સરીનું જવા દો આટલા મોટા સ્ટુડન્ટ જેમણે આટલી મહેનત કરી બારમાં બાર સાયન્સમાં મહેનત કરી. અને જેને મેડિકલમાં એડમિશન લેવાનું છે. એવા સ્ટુડન્ટના પેપરો ફૂટે છે તમે વિચારો આપડી ગવર્મેન્ટ શું કરે છે. . આટલી હાઈલેવલની એક્ઝામમાં તમારા પેપર ફૂટે છે તમે એક્ઝામ કેન્સલ કરો છો અને જે બાળકનું એ પેપર સારું ગયું હોય જે ને સરસ માર્ક આવે એવું હોય એને તમે બીજા દિવસે કહી દો છો કે આ એક્ઝામ કેન્સલ. હવે નવી લેવાશે એ બાળકનું માનસિક સ્તર કેટલા ટાઈમે હલી જાય. કોઈક વિચારે છે નથી ટીચરો વિચારતા નથી આપડી ગવર્મેન્ટ વિચારતી. નથી એજ્યુકેશન સિસ્ટમ વિચારતી.
હ
એ બાળક તો એને કેટ આ વર્ષની એની મહેનત હશે એને કેટલું કેટલું બલિદાન આપીને એ એક્ઝામ આપી હશે એના મા બાપ એને પાસે કેટલો ભોગ આપ્યો હશે. એ તો આપણી સિસ્ટમ વિચારતી જ નથી. તમને શું લાગે છે મારી વાત સાચી છે.
એકદમ સાચી વાત છે કારણ કે નીટ નું તો હું બધું ન્યુઝપેપરમાં ને વાંચતી હોઉં છું ને. કારણ કે કેટલા બધા બાળકો કે મા બાપ કે તમે જો કે ઘણા છોકરાઓ તો ડિ ડિપ્રેસન મા આવી ગયા છે ઈ વન મેં ચાર પાંચ છોકરાઓનું તો એવું સાંભળ્યું છે કે કોઈ એ શુસા શુસાઈડ કરી લીધું કે મતલબ કેટલી ગંભીર અસર એ લોકોના મગજમાં આ વસ્તુની થતી હશે આ આમ એક રીતે જુઓ તો પેપર ફૂટી જાય છે ને એમાં એ લોકો કોઈ સિક્યુરિટી કે કોઈ નિયમો રાખતા નથી અને એની સાથ તે જયારે જુઓ કે જયારે છોકરાઓ નીટની પરીક્ષા આપવા જાય છે ત્યારે એ લોકોનું કેટલું ક કડક ચેકિંગ થાય છે. કે એ લોકોના હાથમાં કે પગમાં શું પહેર્યું છે અને માથામાં કઈ ક્લિપ લગાઈ છે. છે એને અ કંપાસ કે પાઉચમાં શુ લઈને આવ્યા છે ને એટલી નાની નાની વિગતો એ લોકો આ ચેક કરતા હોય છે. અ કે જયારે તમે આમ માની લો ને કે આમ કેવી આમ ઝેડ પ્લસ સિક્યુરિટી માંથી એ લોકો પસં હોયને એવું છોકરાઓને લાગે તો એટલી સિક્યોરિટી તમે જે લોકો પેપર એનું નીકાળે છે જે લોકો એનું પેપર સેટિંગ કરવાનું હોય છે એની પાછળ કરતાં હો તો છોકરાઓને પણ કેટલો ફાયદો થાય.
ખરી વાત છે છોકરાનું કોઈ વિચારતું જ નથી દરેકને પોતાના ખિસ્સા ભરવા છે. લોકો શું હાર્ડ હાર્ડ પેપર કાઢે પછી ગવર્મેન્ટ શું કરે કે બધી એડમિ શન સેલ્ફ ગવર્મેન્ટ ગવર્મેન્ટની કોલેજમાં લોકો સીટો રાખ રાખી જ નથી ઓર રેડી પછી મા બાપે સેલ્ફ ગવર્મેન્ટ ની કરોડો રૂપિયાની ફીઓ આપી આપી અને છોકરાને ડોક્ટર બનાવવા પડે છે આપણા દેશમાં એની માટે કોઈ સિક્યોરિટી નથી કોઈ ભવિષ્ય માટેના પ્લાન નથી. કે ભઈ આ છોકરાઓ હોશિયાર છે એને આપણે ગવર્મેન્ટ કોલેજમાં સીટો વધારીએ એમ ને એડમિશન આપીએ. એ લોકો ના પેપરો આટલા હાર્ડ કાઢે પ્લસ પેપરો ફોડે અને છોકરાઓનું તો કઇ એમાં ભવિષ્ય જ નથી કેટલા કેટલી કેટલા ની કારકિર્દી આમાં બગડી જાય છે. એના માટે કંઈક તો આપણે વિચારવું જ જોઈએ. આપડી ગવર્મેન્ટે વિચારવું જોઈએ પ્લસ એજ્યુકેશન સિસ્ટમે પણ વિચારવું જોઈએ.
તમે ફી આટલી બધી વધારે આટલી હાયર એજ્યુકેશન અરે તે તમે મેડિકલની શું વાત કરો છો અત્યારે તમે મોટી મોટી યુનિવર્સિટ ર્સિટીમાં બી બી એ બી કોમ એની ફીઓ સાંભળો તો તમને એમ થાય કે મા બાપ કેવું ક હું હું ભણાવે છોકરાને બહુ અઘરું થઈ ગયું છે હવે આ ભણાવવાનું તો.
ના ના બહુ જ અઘરું થઈ ગયું છે પેલા એવું હતું કે હાયર એજ્યુકેશનમાં જવું હોય કે છોકરાઓ હો તે ઈન્ડિયાની બાર ભણવા જોવું હોય તો વધારે ફી આપીને એ લોકો પોતાના છોકરાઓ ને મોકલતાતા પણ હવે તમે ઈન્ડિયામાં જુઓ તો કોલેજો એ એટલી મોંઘી થઈ ગઈ છે કે જે સામાન્ય ઘરના લોકો હોય એમના માટે તો લગભગ અશકય જેવું જ થઈ ગયું છે કે એ લોકોને સારી કોલેજમાં મૂકે કે એ જે ગરીબના છોકરા છે એ લોકોને સારું એજ્યુકેશન મલે એ એ વાત તો એ લોકો વિચારી જ ના શકે કે અમે જે પોતાના છોકરા હોશિયાર હોય પણ ગરીબ હોય તો એ એ લોકના એમને સારી કોલેજમાં એડમિશન લઈ જ ના શકે તો જે પેલા જે સિસ્ટમ હત હતી નઈ કે જે બારમાણું રિઝલ્ટ આવે એના આધારે તમને કોલેજોમાં એડમિશન મળે. એ વધારે સારું હતું. આજકાલ તો દરેક કોર્સ માટે દરેક કોલેજની અલગ એક્ઝામ હોય દરેકની એન્ટ્રન્સ એઝામ હોય ને ઇન્ટરવ્યુ હોય ને એટલે આખી સિસ્ટમ એટલી અઘરી કરી નાખી છે ને કે સામાન્ય લોકો માટ તો હવે પોતાના હાથની વાત જ નથી રહી કે લોકો ધીમે ધીમે આ વાત વિશે વિચારવાનું બંધ જ કરી દેશે એવું લાગે છે.
ખરી વાત છે એ લોકો સિસ્ટમમાં ફોર્મ ભરવાથી માંડી ને એટલી હાઈ ફી રાખે છે એટલું એમને કમાવું જ છે, એમાં જે સેલ્ફ સેલ્ફની છે કોલેજો એની તો તમે વાત જ ના પૂછો પ્લસ આ એસટી, એસી જે બધા કોટા રાખે છે એ બધું શું છે ભણવામાં એની કઈ જરૂર લાગે જ તમને હોવી જ ના જોઈએ ઓપન વાળા કઈક ગુનો તો નથી કર્યો હવે તમે એમને ફી આપ આપો, તમે એમને બીજી હેલ્પ કરો, પણ માર્ક્સમાં
માર્ક્સમાં તમે આટલું બધું અન્યાય કરો હોય મને તો બરાબર નથી લાગતું, તમને કેવું લાગે છે?
ના એ વાત એકદમ સાચી છે. અને મને એવું લાગે છે ગવર્મેન્ટ એના વિશે વિચારવું પણ જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક આજે બધી સિસ્ટમ જે બગડી ગઈ છે એનો ભોગ છોકરાઓ જ બનતા હોય છે તો આપણે તો એક મા બાપ તરીકે એટલું જ ઈચ્છીએ કે આપણા છોકરાની કારકિર્દી સારી બને એને સારી કોલેજમાં એડમિશન મલે અને આપણે એના માટે સતત પ્રયત્ન કરતા રહેેવાના છીએ.
સારું તવે જ આપણેે ગવર્મેન્ટ પાસે આશા રાખીએ કે આનો કઈ ઉકેલ લાવે અને ભવિષ્ય માટે છોકરાઓની કારકિર્દીને બહુ મોટું નુકસાન ના થાય એવી સિસ્ટમ બનાવે અને લોકોના ભવિષ્યને સિક્યોર કરે તો દેશનુ ભવિષ્ય બી સારું થાય એવી આપડે આશા રાખીએ.
હમ. એકદમ તમારી સાચી વાત છે ચલો આજે તમારી સાથે વાત કરીને ઘણું બધું શીખવા મળે. ઘણું જાણવા મળ્યું એ માટે તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ ચલો પાછા મળશુ.
ચોક્કસ ચોક્કસ ચલો આવજો.